હેલો.
હલો.
જી નમસ્તે!
નમસ્તે. કેમ છો?
બસ મજામાં.
શું ચાલે છે? હા હું પણ મજામાં છું. અત્યારે વરસાદ આવે છે, વરસાદની સિઝન છે. અને શું કામ ચાલે છે અત્યારે તમારે?
બસ પટોળા નો બિઝનેસ ચાલુ છે.
પટોળા તમે ઘરે જ બનાવો છો?
હા ઘરે જ બનાવું છું.
તમારી મા આવડત સારી લાગે છે નહીં? કેવી રીતે બનાવો તમે?
અહ તેનું વણાટકામ નું એક મશીન આવે. તેને જાતે જ તે બે પગ થી પાવલુન થી મશીન વણવાનું આવે.
બરાબર. એટલે ઓટોમેટિક હોય છે?
નહીં. સાતથી તે બે પગ થી જે સ્મૂથિંગ કરવાનું આવે, ને હાથ થી નળા ને તાર ને એ બધું ભરવાનું આવેે.
હમ્મ હમ્મ એટલે આ તમે પહેલેથી જ કરો છો?
હમ્મ હા સ્ટાર્ટિંગ મારા હા જી-જી. મારા પપ્પા ને એ બધા એ લોકો એ જ કરતા તા.
હમ્મ-હમ્મ-હમ્મ. પહેલાની ડિમાન્ડ વધારે હતી આ પટોળાની.
હા અત્યારે બી છે. અત્યારે હજી ચાલુ નો કર્યું હોય, સ્ટાર્ટઅપ ના કર્યું હોય એ પેલા બુક કિંગ ઓર્ડર આવી જાય, કે ભઈ આ પટોળું મને જોઈએ છે, મને આપજો.
બરાબર. એટલે પાટણના પટોળા તો આમ તો વખણાય છે.
હા પાટણનું તો એક કામ પાટણ થી નામ પાટણનું આવે, બાકી અત્યારે બને છે બધે ઘરે-ઘરે. અને પછી નામ પાટણનું જ આપે. અત્યારે હું બનાવું તો હું એમ જ કહું પાટણનું પટોળું છે.
હમ્મ. કારણ કે એટલી દિમાગમાં એટલી છાપ ઘર કરી ગઈ હોય ને. એટલે કે પટ પટોળા એટલે કે-કે પાટણના જ.
જી. ન આમાં અને આમાં કેવું છે આ પટોળું રીહ્યું એક આમાં કલર જાવાની કે વર્ષો સુધી તમે પેરો ને તો કાંઈક થાય ને, એટલે આની તમે અત્યારે એમ કઉ ને કે આની આટલી પ્રાઈઝ આપો. એટલે આની આપે, અને પટોળા ને પ્રાઈઝની ઓય પ્રાઇઝ પણ એટલી છે.
બરાબર છે, કેટલી કિંમતથી ચાલુ થાય છે?
સ્ટાર્ટઅપ તે હજારથી સ્ટાર્ટ ચાલુ થાય, એમાં પછી સિંગલ એક જ, ડબલ એક જ. જેવી આ તેમાં પ્રિન્ટેડ ઓય જેવી ડિઝાઇન, જેવું મટીરિયલ એ પ્રમાણે ભાવ થાય, દોઢ લાખ, બે લાખ
બરાબર, આટલી બધી કિંમત હોય છે પટોળાની?
જી, જી,
અને કોટન કાપડ પર બને કે સિલ્ક ઉપર બને?
સિલ્ક ઉપર.
કોટન કાપડ યુઝ નથી થયો એમ ને?
રેશમ આવે રેશમના તારથી બને.
હા, હા, એટલે કે પેલા જે રેશમના કીડા આવે છે.
જી, જી,
બરાબર છે, એટલે આ તો બઉ કોસ્ટલી આવે.
હા, રેશમ અઈયા મલતું ઈ નથી, બેંગ્લોર ને કલકત્તા જ મલે ત્યાંથી મંગાવવું પડે છે.
બરાબર છે, એટલે તમે એક દિવસમાં કેટલા બનાઈ શકો?
એક દિવસમાં જો બેસી રઈએ ને તો એક ઉતરી જાય.
સરસ કેવાય લો
એક સારી ડેઈલી ઉતરી જાય.
એમ તમારે તેર ચોવુદ અજારનું તો કામે એમેય થઈ જાય.
હા, એમ તો કરીએ તો થઇ જાય, પછી આમાં બધું એક રોલ ચડાઈ એમાં છ સાડી બને
બરાબર,
ડેઈલીની એક સાડી ઉતરે.
ડેઈલીની એક સાડી કેવાય એટલે લાખ લાખ દોઢ લાખનો તો ધંધો કરો મઈનાનો.
નજરનું કામ છે પણ ધ્યાન બોઉ રાખવું પડે, જો ક્યાંય મિસ્ટેક થઈ ગેઈ, ભૂલ થઈ ગેઈ, તો ડિઝાઇન મિચ મેચ થઈ જાય પછી ક્યાંય ઓપ ફાટી જાય વચ્ચેથી થઈ જાય પછી, તાર તૂટી જાય તો પછી ડિઝઇનમાં, વચ્ચે સાડીમાં ઓલું દેખાય
બરાબર, એટલે પહી રિજેક્ટ થઈ જાય એમ ને?
હા, ડિફેક્ટ પીસ થાય પછી એના તમે બાર હજારનું કે તેર હજારનું પટોળું ઓય. પછી કોઈ એમ કેય કે આ ડીફેક્ટ છે, આ મને દસમાં જોયે છે ને આના દસ જ આવે અને ત આપડે સાવ એવું ઓય તો દેવું ભી પળે.
હુ, હુ, હુ, સાચી વાત છે એટલે બોઉ ધ્યાન રાખવું પળે એમાં તો.
હ, બોઉ નજરનું કામ છે બોઉ ધ્યાન રાખવું પળે.
એટલે કે શોરૂમમાં ને બધી તમે સેલ કરતા હસો હેને?
ના, શોરૂમમાં આવે પછી કોઈ કસ્ટમર ઓય ડાયરેક્ટ ઘરે આવીને લેઇ જાય. પસી શોરૂમ ના મેન અ જે ઓય એ ઘરે આવીને લઈ જાય.
ધંધો તો સારો છે તમે એને ડેવલોપ કરો તો સારો એવો ધંધો થઇ શકે.
છે જ ને મારે કા, મારા જીજુ ને બધા જ લોકો છે ને. એ બધા આજ, હું ડાયરેક્ટ એમને જ આપું. આપી દઉં એમને મારી રીતે તેર હજારમાં આપી દઉં, પછી એ લોકો જેટલામાં વેંચે એટલે પછી એ શોરૂમમાં અને ડાયરેક્ટ કસ્ટમર હૈદરાબાદને જે સેલ કરી આવે એ લોકો.
હમ્મ, હમ્મ. સારું કેવાય એટલે કે ઈન્ડિયામાં જ સેલ કરો.
હમ્મ, એ ઈન્ડિયા ની બહાર પણ જાય હમણાં બહું ઘણી સમય પહેલા ગયા હતા. એટલે એમને દર અઠવાડિયાને પંદર દિવસે દિલ્હી, અમેરિકા અહીયાં જાય જ છે.
હમ્મ, હમ્મ. સારું કેવાય કે અમેરિકામાં પણ લોકો પટોળા પહેરે છે.
અહિયાં જેટલા ગુજરાતમાં નથી પહેરતા એટલા બહાર પહેરે છે.
કારણ કે એમને પણ એની સંસ્કૃતિ અવે ખબર પડે છે ને કે અહિયાં આવી બધી વસ્તુઓ મળે છે. અને આ બધા ભારતીયો, હા બોલો.
આ વસ્તુ જ બ્રાન્ડ છે આ વસ્તુ હજી બહાર ના લોકો જ જાણે છે. અહીંના લોકો કોઈ જાણતા નથી.
અહિયાં તો શું બધી અલગ અલગ પેલી વેરાયટી મળી રહે ને લોકોને એટલે એ લોકોને શું કહેવાય કે આ તો બધું ઓલ્ડ થઈ ગયું, જૂનું થઈ ગયું. એવું એ લોકોને લાગે.
કોપી મટીરિયલ મળી રહે ને એટલે અત્યારે જો સુરતમાં જઈએ ને તો આનું કોપી તમને પાંચ પાંનસો રૂપિયામાં મલી રહે, સેમ પાટણ પટોળા ડિઝાઈન જેવું લાગે.
ખબર જ ના પડે.
ખબર જ ના પડે. પડે પણ એ તમે પહેરો ને પછી તમે એ છ મહિના બાર મહિના થાય એટલે ફાટી જાય કે કલર ઉડી જાય. એવું બધું થાય આમાં તમારે પચાસ વર્ષથી થઈ જાય ને તો એ કઈ વસ્તુ ન થાય.
હો, એવું બધું હોય છે સારું કહેવાય હા.
આને કઈ થાય જ નહી તમારે કાપડ ખેંચાવાનું, કલર ઉડવાનું, ફાટવાનું
બરાબર. સારું કહેવાય, કોઈ દિવસ આવવું પડશે તમારે ત્યાં જોવા માટે.
આવો ચોક્કસ. અને આમાં જરીનું વર્ગ હોય, સોનાનું જે પટ્ટી આવે ને
હમ, બરાબર.
સોના નું વર્કની પટ્ટી મારે આખી એટલે એ લગભગ ચાર થી પાંચ ઇંચની એક હાથ જેટલી એ પટ્ટી થાતી હશે અંદર સોનાના વર્ક નું આવે બધું એ ચમકે તમેં પહેરો ને તો
એ પટ્ટી તમને ક્યાંથી મળી રહે.
એ મારે મંગાવવી પડે બહાર થી કલકતા થી સુરત થી મંગાવીએ છે.
બરાબર એમ તો તમને મોંઘી પડતી હશે ને પટ્ટી બધી.
એજ મોંઘી છે. એક, એક જરી લઈને અમે એ લગભગ અઢારસો થી બે હજાર રૂપિયા ની આવે છે અને એક જરીનું લઈ એમાં ચાર થી છ સાડી બને.
ચાર થી છ સાડી બને.
હા.
એટલે આજે કસબ વર્ગ ને એ બધું આજ કેવાય ને. આ કસબની સાડીઓ બધી આવે એમાં આ બધું આવે છે ને ગોલ્ડ નું બધું.
ના કસબ ની સાડી નહીં સિ પટોળા સાડીમાં જ આવે છે બીજી એકય કઈ સાડી માં નથી આવતું સરી વર્ક. હું તમને મોકલી, હું તમને મોકલી આપીશ જરી વર્ક.
મોકલી આપજો અને આ તો મેરેજ લગ્નમાં એમાં જ વધારે વપરાય ને.
એટલે મેરેજ માં બી પહેરે છે ને કોઈ રનિંગ માં ભી પહેરે છે કોઈ એવા સારા પ્ર મા જે કે આ મુખ્યમંત્રી હમણાં વર્ષાબેન દોસી છે. આનંદીબેન પટેલ છે એ લોકો બહુ વધારે પેરતા. એમને હ શૂટમાં જો જો કે હશે જ, હા.
બરાબર છે. સારું કેવાય, સારું સારા સારા લોકો એટલે પૈસા હોય એ લોકો પહેરે.
જી રાઈટ સમજી ગયા બધા એવા લોકો જ પહેરે છે મોટા જો મોટા લોકો જે મુખ્યમંત્રી ને જેમ કે રાજકારણમાં છે અને મોટો કંઈ એવો ધંધ બિઝનેસ કરે છે.
હમ્મ.
એ લોકો વધારે આનો ઉપયોગ કરે છે.
એટલે શું કેવાય પેલાના જમાનામાં લોકોને ખબર પડતી તી તી એમ. ત્યારે આ વસ્તુની કોઈને ખબર નથી પડતી ખાસ.
જી.
હા એટલે મને પણ મને એ ખબર ના પડે કે આમાં શું વસ્તુ છે એ. ઓરિજનલ ક્યું ને ડુપ્લિકેટ ક્યું?
ખબર જ ના પડે જરી વર્ક ઉપરથી ખબર પડી જાય એમાં જરી ન હોય ડુપ્લિક કેટ હોય એમાં એના માં હાથ ફેરવો ને તો ખબર પડી જાય અથવા તો ચમકે નહીં.
હય બરાબર, એટલે આપડે અહિયાં પણ મળતું હશે ને અમદાવાદ માં?
જી આ ઓરિજનલ હોય જ્યાં પટોળાની શોપ હશે ત્યાં ઓરિજનલ મળી રહેશે. બાકી જે સાડીની શોપ હોય અહિયાં પટોળા ડિઝાઇન નું પ્રિન્ટનું એવું કે એ બધી ડુપ્લિકેટ હોય પાંચસો રૂપિયા ને હજારમાં રૂપિયામાં કોઈ દી પટોળું મળે નઈ.
હા હા. પણ એ લોકોને ખબર નથી પડતી ને એટલે ડુપ્લિકેટ લઈ ને આઈ જાય.
હમ્મ અને બ જે લોકોનું ખબર પડે છે એને ખબર જ છે કે પટોળા ની રેન્જ તેર હજાર થી ઉપર ની હોય હોય ને હોય. દસ હજાર ઉપર જાઓને તો યે પટોળું મળે ઓરિજિનલ બાકી પાંચસો રૂપિયા હજાર રૂપિયામાં કોઈ દિવસ ક્યાંય પટોળું આપતા નથી કોઈ. ડિફેકટ પીસ હોય ને ખ ખરાબ થઈ ગયું હોય અંદર ગમે એટલું વર્ક ખરાબ થયું હોય ને તો એ એટલો મા નો આવે.
બરાબર છે એમ. એટલે જે એને આ જાણતા હોય એને જ ખબર હોય કે આ
ચા, હ.
સાચી વાત છે, તો તમે એકલા જ બના હેલ્પમાં હોય છે મદદ માં?
નઈ ક્યારેક ક્યારેક આમાં મારી વાઈફને એને શીખવાડું છું.
હમ્મ, બરાબર.
કે જ્યારેક હું ના હોય તો ઈ એમાં એવું નથી કે હું એક જ કરી શકું તમે જો કાર્ય કરવા બેસો તો તમે પણ કરી નાખો. કેમ કે તમે શીખેલા હોય ને તમને આવી રીતના શીખવાડી દેઈ કે હું આવી રીતના આમ કરવાનું એટલે તમે બી એક રોજની એક તમે બી કરી શકો છો સાડી
સરસ કેહવાય તો શીખવું પડશે આ તો એક જાતું હુનર કેહેવાય ને
એવું નથી કે જેન્ટસ જ શીખે છે લેડીઝ ભી અહી ઘણા કરે છે.
પણ અહિયા આપડે અમદાવાદ માં ઓછા લોકો કરતા હશે આ બધું.
અમદાવાદ માં છે જ નહી આપડ સુરેન્દ્રનગર જિલ્લો લીમડી તાલુકો પછી રાજકોટ છે રાજકોટમાં બઉ વધારે
રાજકોટ માં વધારે છે એમ?
હમ્મ જી રાજકોટમાં ટોટલી જગ્યા એની શોપ હશે તમે ગમે યા ખૂણે જાઓ રાજ કોટમાં પટોળાનું વધારે છે.
બરાબર છે એટલે મેં તો આ તમને આ પહેલી વખત સાંભળ્યું કે આપણે અમદાવાદ માં પણ પટોળા બને છે.
અમદાવાદ માં ઓછું બને છે.
હા એટલે બહુ કારીગરો નહી હોય અમદાવાદમાં તો
અમદાવાદમાં કારીગરો ને આઈ થી ત્યાં દુકાનો હોય ને સ શોપ મોર સેલ થ બાકી આમ કોઈ અહીંયા બનાવતું નથી ઘરે
હા એટલે પે દીપકલા છે પછી આસોપાલો એમાં બધા આમ મળતા હશે ને?
જી આમાં તમે એક ની હારે બે કદાચ ઘરે બી એ લોકો શીખી જાય એટલે રોજની બે સાડી ઉતરે.
હા પણ પછી એનું માર્કેટ એનું સેલ કરવું તકલીફ વાળું
સેલ તો અહિયાં ઘણા એવા લોકો છે કે સામેથી કહું તો છું ઓર્ડર હજી આપડે સ્ટાર્ટઅપ નો કર્યું હોય ને એ પેલા તમે હજી સ્ટાર્ટ કર્યું ને ફોટો મોકલી દો ને કે આ અત્યારે ચાલુ છે. એમ કે આ રાખજો મારી માટે
સરસ કેવાય લો તો તો મારે શીખવું પડશે.
અને અમુક લોકો હોય છે જે બહાર થી આવે છે ડાયરેક્ટ એક હજારે જેટલા મારી પાસે પડ્યા હોય. સાત આઠ એ બધા લઇ જાય. પછી એમ કેય આમાંથી જેટલા વેચાશે ને એટલા હું વેચી નાખીશ એના પેમેન્ટ આપી દઈશ નહી વેંચાય એ તમને રી રીટર્ન આપીશ.
તો તો સારું કેવાય માંગતો ખરી એમ માર્કેટમાં
માંગ ખરી ઘણી
સારું કેવાય કોઈ દિવસ આવવું પડશે.
મારી પાસે કોઈ ક્યારે ઘરે પ ઘરે ક્યારે પડ્યું ના રહેે પટોળું
જે દિવસે બનાવે એ દિવસે વેચાઈ જાય એમ.
હા, સેલ થઇ જાય.
સારું કેહેવાય કે ચલો અમદાવાદ માં પણ આવા હુનર છે, ચાલે છે, કારીગરો છે આવા સારુ કેહવાય ને.
અને જે ભાવમાં જોતું હોય.